કેમ છે?
બસ મજામાં. તું કેમ છે?
હું મજામાં.
બરાબર, તે તો કમાલ કરી મારો ફોન ઉપાડી લીધો મને લાગ્યું કે પછી પહેલા સીરીયલ માં ખોવાઈ ગઇ હોઈશ છે શું.
અરે ના રે ના આજ તો સિરિયલ બાજુ પર રહી હું તો હમણાં રસોડા માંથી નવરી થઈ ને બેઠી છું. બોલ શું સમાચાર છે, આટલા દિવસ પછી કેમ યાદ કર્યા?
અઠવાડિયે તો પેલી પિંકી ના લગ્ન હતા ને એટલે એમાં જ આખો દિવસ નીકળી ગયો અને ખબર જ છે ને કો ત્યાં કોણ આવ્યું હતું, પેલી આપણી કોલેજ વાળી રૂપા.
શું વાત કરે છે રૂપા! એ તો લગન સીધી કનેડા જતી રહી હતી ને. કેવી લાગતી હતી એ?
અરે જાડી થઈ ગઈ છે, હો ભાઈ પણ કપડા તો હજુ એ એવા જ ભભ ભભકદાર છે અને કતી હતી કે ત્યાં બહુ ઠંડી પડે છે પણ મને તો લાગે છે કે ખાલી દેખાડો કરતી હતી
તે એનો સ્વભાવ પેલાથી જ એવો હતો ચાલ એ તો ઠીક પણ તે પેલું જોયું આપડા ગ્રુપ મસ્તે હા ફોટા મુક્યા છે એ દુબઈ ફરવા ગઈ છે
હા જોયા ને પણ સાચું કહું તો મને તો આપણું જૂનું જુનાગઢ અને આબુ વધારે ગમે છે, આ વિદેશની વાતોમાં ખાલી ફોટો જ સારા લાગે બાકી તો ખાવાનું તો ત્યાં
હા હા તે તો સાચી વાત કરી અ અચ્છા તો સાંભળ ને તારા ઘરમાં પેલું કામ ચાલતું હતું ને એ પતયું? કલર કામ કેતી હતી ને તું
અરે ના પૂછ પૂછ વાત પેલા પેન્ટરને તો અડધું કામ કરીને મૂકી દીધું. ત્રણ દિવસથી દેખાયો જ નથી. ઘરમાં બધું વેરવિખેર પડ્યું છે., મને તો એમ થાય છે, કે જાતે જ પીછી લઈને બેસી જઉં.
અરે આ કારીગીરો તો એવું જ કામ જ કરે પણ તું ચિંતા ના કર પતી જશે તો અચ્છા આજે જમવાનું શું બનાય્યું છે? મેં તો આજે મસ્ત કાઠિયા વાળી ખીચડી. અને રીંગડાનો ઓળો બનાવ્યો છે.
ઓહ મોઢામાં પાણી લાવી દીધું મેં તો આજે સાદું ડાળ ભાત અને બટેટાનું શાક બનાવ્યું છે મને પેલી તારી રીંગડાની સ્પેશિયલ ચટણીની રીત તો કહે પહેલા દિવસે તે ખવડાવી હતી ને
હા હવે આપડે ક્યારે મળવાને છીએ ને તો બહુ સમય થઈ ગયો છે તો સાથે બેસીને ચાય પીએ
હું પણ એજ વિચારતી હતી આવતા રવિવારે જો તું ફ્રી હોય તો આપડે પેલા નવા બનેલા ગાર્ડનમાં જઈએ બાળકો પણ રમશે અને આપણે શાંતિથી વાતો કરીશું
પાછું છેલ્લું ઘડીએ કંઈક કામ ના કાઢતી મેં તો તારી આદત મને ખબર છે તને
ના રરે હવે તો મળવું જ છે, અરે જો ત્રણ કલાક થવા આયા તારા ભાઈ હમણાં જ ઓફિસ થી આવતા જ હશે મારે ચા મૂકવી પડશે.
હા મારે પણ અહિયાં કામ તો કરવું પડશે. ચાલ ત્યારે આટલી બધી વાત કરીને મન હવળું થઈ ગયું.
હા અરે હા તે પેલું જોયું ફેસબુક પર આપણી પેલી જૂની પડોશી મંજુલા માસી એ કેવા ફોટા મૂક્યા છે. એમના દીકરાના ઘરે નવો સોફો સેટ આવ્યો છે તો એમના દસ ફોટા પાડ્યા છે.
હા, મેં તો પણ જોયું. અરે એ તો ઠીક પણ સોફાનો કલર સાથે મેચિંગ પડદા પણ લીધા છે. એવું લખ્યું છે કે મને તો હસવુ આવતું હતું કે આ ઉમરે આટલો બધો દેખાવડો કરે એનું શું જરૂર છે.
સાચી વાત છે, પણ આજકાલ તો એવું જ છે ને જે દેખાય છે એ જ વેચાય છે, મને તો લાગે છે કે લોકો હમણાં હમણાં બહુ ખર્ચા કરવા માંડ્યા છે. કાલે જ પેલી ગીતા કહેતી હતી કે એમણે નવી કાર પણ બુક કરાવી છે.
શું વાત છે નવી કાર હજુ તો ગયે વર્ષે તો લીધી હતી. ખરેખર લોકો પાસે પૈસા બહું વધી ગયા છે, લાગે છે અથવા તો લોન લેવામાં હોશિયાર થઈ ગયા છે.
હા એ તો છે ચાલ ને એ બધું તો જવા દે તારા પેલા નાનાનું ભણવાનું કેવું ચાલે છે હવે તો એની પરીક્ષા પણ નજીક આવતી હશે ને.
અરે ના પૂછ વાત એને તો મોબાઈલમાંથી જ ઊંચો નથી આવતો. આખો દિવસ પેલા ગેમ્સ રમ્યા કરે હું તો કઈ કઈને થાકી ગઈ છું વાંચવા બેસે પણ એને તો જાણે કઈ પડી જ નથી.
બધા ઘરે આજ રામાયણ છે મારે ત્યાં પણ એવું જ છે પેલી મોટી તો હવે કોલેજ ગઈ એટલે એને તો વળી પોતાના જ ઠાંઠ હોય છે. પ્રોજેક્ટ બનાવવામાં જ આખો દિવસ કાઢે છે.
હું એટલે સ
હ એજ તો આપડે એકદમ સાચી વાત છે. આપડે તો પાટીની પેન લઈને બેસ્ટ તાને અત્યારે તો આ લેપટોપ વગેરે એમના એમને તો ચાલતું જ નથી. પણ શું કરીએ. જમાનો બદલાય છે, એટલે આપડે પણ થોડું સહન કરવું પડે.
હા, એ તો સાચું કયું. અરે, હવે પેલી વાતો તો રહી ગઈ. તે પેલો નવો અ ડાયટ પ્લાન શરૂ કર્યો છે કે નહી? તે કહ્યું હતું ને કે તે વજન ઉતાર્યું છે.
અરે હા, શરૂ તો કર્યો પણ દિવસમાં જ માંડી પેલા ઘર
હા, હા, તારી વાત તો એકદમ સાચી છે. અને પણ એવું જ થાય છે કે વળી પાછું ઘરે આ ખો દિવસ રસોઈ કરવાની હોય
એટલે સાચી વાત પણ થોડું ચાલવાનું શરૂ કરવું પડશે. પગમાં દુખાવો રહે છે, એટલે ડોક ક્ટરે કીધું છે કે થોડું બહું હરવા ફરવાનું રાખો.
હા, તું ચોક્કસ જજે. કાલે સવારે વેલા ઉઠીને જજે. હું પણ વિચાર રહી છું કે સવારે વેલા ઉઠીને યોગા શરૂ કરી જોઈએ. હવે આળસ ક્યારે છૂટે છે. સારું હું કવિતા હવે ખરેખર મારે જોવું પડશે કે રસોડામાં દૂધ ગરમ કરવા મૂક્યું છે, એટલે હા હા જલ્દી આપડે પાછા કાલે વાત કરીશું. આપડે આટલી વાત
પૂરી કરીએ. હમ. અરે હા હું એ પુસ્તિ હતી કે હું ભૂલી ગઈ. પેલા કાંતિભાઈના દીકરા અ ના લગ્નના કંકોત્રી તારે ત્યાં આવી છે કે નહી? મને તો એમને એમણે બહુ ઓછા લોકોને બોલાવે એવું લાગે છે.
હા, આવી તો છે, પણ સાચું કહ્યું. હવે તો આ લગન પ્રસંગોમાં જવાનો કંટાળો આવે છે. પેલા આટલો બધો દેખાવો અને ઉપરથી જમવામાં એટલી બધી આઈટમો હોય છે ને કે પેટ જ ખરાબ થઇ ગાય છે. પ છે
વાત તો સારી છે સાચી છે છે બટ વળી ત્યાં જઈને પેલું શું ચાલે છે એના છોકરાઓ શું કરે છે એવા પ્રશ્નોના જવાબ આપી આપીને તો થાકી જાઉં છું જાણે બધાને આપણી પંચાયત હોય
હા હા એ તો રેવાની જ છે પણ પેલી સીતા ને જોઈ તે એ તો હજુ પણ એ ઘરેણા પહેરીને જ ફરે છે જે જેટલે ઘણામાં હોય એટલી જ વધારે પહેરે છે આવડી મોંઘવારીમાં
અરે એ તો બધું જવા દે તે જોયું શાકભાજી ના ભાવ ક્યાં પહોંચ્યા છે કાલે હું માર્કેટ ટ ગઈ હતી ને તો ટામેટા તો જાણે સફરજન ના ભાવે વેચાય છે.
સાચી વાત છે ઘર ચલાવું હવે તો બહુ અધ અઘરું થઈ ગયું છે ગેસ નો બાટલો હોય કે તેલનો ડબ્બો બધું જ આસમાને પોહોચ્યું છે. આ તો સારું છે ને કે આપણેે બધું કડકસર ચાલીએ કરીએ છીએ એટલે તો પૂરું થાય ને તો ના થાય
હા હું તો હવે વિચારી રહી છું કે ધાબા પર થોડા કુંડા મૂકીને ટામેટા અને મરચાં ઉગાડું ઓછામાં ઓછું તાજું તો ખાવા મળે અને થોડા પૈસા પણ બચે
વિચાર તો સારો છે તો તું શરુ કર તો મને પણ કેજે તો હું થોડા બીજ મંગાવી લઈશ તો આપડે બે જણે ખેતી કરશું
હા અચ્છા તને પેલી રમીલા યાદ છે જે આપણા જૂના ફ્લેટમાં રામે સામે રતી હતી કાલે અચાનક એ મને મંદિર માં ભટકાઈ ગઈ હતી
અરે હા રમીલાબેન એ તો બહુ બોલકણી હતી શું કેતી હતી હજુ પણ એવી સાસુ સાથે ઝઘડા ચાલે જ કરે છે.
કતી હતી કે હવે ભજન મંડળામાં અ જોડાઈ ગયા છે અને શાંતિથી રહે છે પણ મને તો એવું લાગ્યું કે હજુ પણ બીજાની વાતો જાણવામાં એટલી જ હોશિયાર છે.
એ તો બોલવામાં પહેલાથી જ એવી જ છે એની આદત આપણે ક્યાં જવાની છે પણ સારા સમાચાર છે કે શાંતિ થી રહે છે ચાંદ હવે ખરેખર બહુ મૂ મોડું થઈ ગયું છે મોબાઈલ પર ગરમ થઈ ગયો છે ક્યારે ફૂટશે હું લાગ ઘેરું
હા હા સાચી વાત છે ચાલ ત્યારે આટલી વાતો કરીને ખરેખર મજા આવી ગઈ કાલે પાછા ફ્રી હોઈએ ત્યારે વિડીયો કોલ કરીશું અને હા તને કેવું તો રહી ગયું કાલે મારા સાસુ કહેતા હતા કે હવે તો આ આપણે પેલું હરિદ્વાર વાળું ગ્રુપ જાય છે ને એમમાં જવું છે હવે તું વિચાર કર આ ઘરમાં આટલું કામ પડ્યું છે અને એમને અત્યારે યાત્રા યાદ આવી ગઈ
અરે જવા દેને બિચારાને તેને પણ થોડા દિવસ શાંતિ મળશે ને વળી એ ત્યાં જશે તો તારા માટે ગંગાજળને આશીર્વાદ લેતા આવશે મારે તો સાસું એટલે એટલે બધ તું જવાબદારી મારા માથે જ છે ક્યારેક તો એમ થાય છે કે કોઈ આપાવાળું જ નથી
તારી વાત સાચી છે પણ જ્યારે એ ઘરમાં હોય ત્યારે આમ કેમ કર્યું તેમ કેમ કર્યું સાંભળીને મારું મગજ ફરી જાય છે ને પણ હા છોકરાઓને એ બહુ સાચવે છે એ વાતની નિરાંત છે
સાંભળને કાલે ટીવી પર પેલી હમ આપ કે કોન આવતી હતી મેં બધું કામ પડતું મૂકીને અડધી ફિલમ પર જોઈ નાખી કેવા દિવસો હતા ને અત્યારની ફિલ્મોમાં તો ખબર જ નથી પડતી કે વાર્તા શું છે ને ગીત તો શું છે
સાચી વાત છે જૂની પિક્ચર ના તો વાત જ કઈક અલગ છે સારું ચાલતા આપડે પછી મળીએ સંન્ડે ના
હા હા